લો
મજામાં તમે કેમ છો?
બસ મજામાં આજે આપડે ગામડાની વાત કરીશું ગામડામાં ધીમે ધીમે લુપ્ત થતી પરંપરાઓ વિશેની વાત કરીશું.
ઓહ ખુબ જ રસપ્રદ વિષય યાદ તો ગામડાની એવી પરંપરાઓ જે હવે ધીમે ધીમે ગાયબ જ થઈ ગઈ છે.
હા ખરેખર રસપ્રદ વિષય છે. આજે પણ જયારે ગામની યાદ આવે છે ત્યારે ઘણી પરંપરાઓ યાદ આવે છે.
સાચી વાત છે. તમારા મત પ્રમાણે સૌથી પહેલા કઈ પરંપરા ઓછી થઈ ગઈ.
હા બિલકુલ સાચું પેલા લોકો ટીવી અને મોબાઈલ વગર પણ કેટલી મજા કરતા. ત હતા મોટા લોકો વાર્તાઓ કરતા બાળકો રમતા અને યુવાનો પણ ગામની વાતોમાં ભાગ લેતા
હા. અને હવે તો દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય છે‌.
હવે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ માં વ્યસ્ત હોય છે એટલે જ સામૂહિક મડા ઓછો થઈ ગયો છે.
અને મને યાદ છે કે પહેલા લગ્ન પ્રસંગે આખું ગેમ મદદ કરવા આવતું હતું
અને લોકો એકબીજા સાથે કામ કરવાની તક પણ ઓછી મળે છે.
સાચી વાત છે અત્યાર તો તમને યાદ હશે એ ગામમાં તો બહુ જ મજા આવે છે.
તમે ગામમાં ગામના લોકો લોકગીતો વિશે શું કહેશુ?
હા અરે પહેલા તો રાત્રે બેઠક થતી. અને લોકો લોકગીતો ગાતા હતા. હવે આ દ્રશ્ય ખુબ જ ઓછું જોવા મળે છે.
સાચી વાત લોકગીતો સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી હતી.
અને ગીતોમાં જીવનની સમજ સંબંધો અને સંસ્કારો પણ હતા.
મને તો નવરાત્રીની પણ ઘણી બી યાદો છે.
હા પહેલા ગામમાં ચોકમાં સરળ રીતે ગુરબા થતા. હવે સાઉન્ડ સિસ્ટમ અને ડીજે નો પ્રભાવ વધી ગયો છે.
તમે માનો છો કે આ બદલાવ સારો છે કે ખરાબ,
બદલાવ તો જરૂરી છે પરંતુ મૂળ પરંપરા બચાવવી પણ એટલી જ જરૂરી છે.
ખુબ સુંદર વાત કરીઈ‌
બાળકની કોઈ ખાસ યાદ આ પરંપરાઓ સાથે જોડાયેલી છે.
હા ઉતરાયણમાં પેલા ગામમાં બધા. બાળકો સાથે મળીને પતંગ બનાવતા હતા.
ઓહ વાહ વાહ હવે તો બધા તૈયાર પતંગ ખરીદ લે છે.
પહેલા પતંગ બનાવવામાં જે ઉત્સાહ હતો. તે બહુ જ અલગ હતો.
બધા એકબીજા ના ઘરે જઈને. ભબંધોની પતંગ પતંગોની કિન્યા બંધતા હતા. અને કામ કરતા કરતા મિત્રતા પણ એ લોકોની મજબૂત થતી હતી.
મને યાદ છે કે વરસાદની પેલી. ઋતુમાં ગામમાં નાની ઉજવણી થતી હતી.
હમ અને. કેટલાક સ્થળો એ તો આજે પણ થાય છે પરંતુ પહેલા જે એટલી વ્યાપક નથી.
તમે શું માનો છો ક્યા પરંપરાઓ કેમ ગાયબ થઈ રહી છે.
મને તો લાગે છે કે શહેરીકરણ. અને વ્યસ્ત જીવનશૈલી મુખ્ય કારણો જ છે.
અને યુવા પેઢી પણ ગામથી દૂર થઈ રહી છે.
હા અત્યાર તો બધા. વ રહ્યા છે.
અને રોજગાર અને અભ્યાસ માટે ઘણા લોકો શહેર તરફ જ જાય છે.
તેથી પરંપરાઓ આગળ વધારનાર. લોકો ઓછા થઈ ગયા છે.
બિલકુલ પરંપરા ત્યારે જ જીવંત રહી. જ્યારે કોઈ એને અનુસરે.
તમે ક્યારેય વૃદ્ધ લોકો સાથે. આ વિષય પર વાત કરી છે.
હા. ઘણા વૃદ્ધો કહે છે કે પહેલા ગામમાં વધુ એકતા હતી. અને બધા. એકબીજાની મદદ કરતા હતા અને સંપીને રહેતા હતા.
આજે આ સુવિધાઓ વધી છે. પરંતુ એકતા ઘટી ગઈ હોય એવું તમને લાગે છે.
હા કેટલાક પ્રસંગોમાં મને પણ એવું જ લાગે છે.
તો આ પરંપરાઓને બચાવવા માટે હવે શું કરી શું શકાય આપણે.
પહેલા તો બાળકોની જ આ પરંપરા વિશે જણાવવું જોઈએ.
હા સારું વાત ઘરેથી થઈ શકે.
અને શાળામાં પણ સ્થાનિક સંસ્કૃતિ વિશે કાર્યક્રમો. થઈ શકે છી.
અને ગામના ઉત્સવો. માં જૂની પરંપરાઓ સમાવેશ કરવો જોઈએ.
બિલકુલ જેથી લોકો તેનો ફરી અનુભવ કરી શકે.
મને લાગે છે કે. વૃદ્ધોની યાદો નું દસ્તાવેજીકરણ કરવું પણ સારો વિચાર છે.
બહુ જ સારો વિચાર છે તમારું. આવનારી પેઢીમાંથી તે અમૂલ્ય સંપત્તિ બની શકે.
આ વિષય પર વાત કરતા કરતા ઘણી યાદો તાજી થઈ ગઈ.
સાચી વાત છે ગામનું જીવન તો એક શાંતિથી આપણે જીવી શકીએ છીએ. મને પણ એવું જ લાગ્યું. પરપ પરંપરાઓ માત્ર રિવાજો નથી. પરંતુ આપડી ઓળખ છે
ખરેખર આપણેે તેને ભૂલવી ન જોઈએ.
હા. અને જેટલું શક્ય હોય તેટલું જ આગળ પણ પહોંચાડવી જોઈએ
તમારા મત પ્રમાણે સૌથી પહેલા કઈ પરંપરા ઓછી થઈ ગઈ.
આપડે સાથે બેસીને જમવાનું રમવાનું ફરવાનું એ બધું થોડું ઓછું થઈ ગયું છે.
બિલકુલ સાચું કો તમે. પેલા લોકો ટી વી અને મોબાઈલ વગર પણ કેટલીક મજા કરતા હતા.
અને અત્યાર તો બધા સોશિયલ મીડિયામાં જ ટાઈમ વ્યસ્ વ્યર્થ કરે છે.
હવે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે.
મામા લ્યો, એટલે બીજું કઈ જ એ લોકોકાને જોઈએ નહી.
મને યાદ છે કે પેલા લગ્ન પ્રસંગે આખું ગામ મદદ કરવા આવતું.
હા, અને એકબીજાની ઓળખ પણ રે અને મજબૂતાઈ પણ રે.
હવે તો મોટા ભાગે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા બધું સંભાળી રાખે છે.
સાચી વાત છે. હવે તો એક કોલ કરો એટલે તરત બધા આવી જય છે.
તમે ગામના લોકગીતો વિશે શું કેહેશો?
અમે તો લોકગીતોમાં ઈ તાજી યાદ છે. બધા સરસ બેઠક બેસીને, લોકગીતો ગાઈ મસ્તી કરી, હસી મજાક કરી અને સંસ્કારોનું મજબૂતાય થાય છે, જેથી બાળકો પણ જેથી બાળકોમાં પણ આ સંસ્કારો આવે છે.
સાચી વાત. લોકગીતો સાથે સંસ્કૃતિ પણ જોડાયલી હતી.
અને યુવા પેઢી પણ હવે, દૂર થઈ રહી છે.
મને તો નવરાત્રી ની પણ ઘણી યાદો છે.
નવરાત્રીમાં બધા સરસ. સવારથી, સાંજથી સવાર, ગરબા ગાઈ. અને એ લોકાની ઉત્સાહ ભર્યું મનોરંજન ચાલુ થઈ.
તમે માનો છો કે આ બદલાવ સારો છે કે ખરાબ?
સારો છે ને. કે બધા એકબીજાને મળી અને વાતચીતો કરી.
ખુબ જ સુંદર વાત કહી તમે. બાળપણની કોઈ ખાસ યાદ, આ પરંપરાઓ સાથે જોડાયેલી છે?
હા છે ને. પેલા તો ગેમમાં બધા છોકરાઓ ભેગા થઈને રમે, બધા એકબીજાના ઘરે જઈ.
હ
અને, જમી અને આખો દિવસ એકબીજાની સાથે જ રહી.
અને ગામમાં, ઉત્સવોમાં જૂની પરંપરાઓ સમાવેશ કરવો જોઈ.
અને શાળા પણ મા પણ જોડ જ જઈ. અને જ્ઞાનના ઉત્સવોમાં જૂની પરંપરાઓ નો સમાવેશ હોય જ છી.
આ વિષય પર વાત કરતા કરતા, ઘણી યાદો તાજી થઈ ગઈ.
સાચી વાત છે. હવે આપણે ફરી આપણે આ ટોપિક પર વાત કરીશું?
બિલકુલ.
ચોક્કસ, આભાર.
આભાર.